હલો,
કોરે સઈલા,
કઈ નઈ અત્યારે ઘરે શું,
એ એમ છે, કોલીજ નથી જાવું.
કોલેજે વાર છે તમાર બપોર નું છે ને,
એમ છ.
હા,
હ હા,
તમ યારે,
હકડી જાય એ બાર વાગે છે લેકચર,
એ પછી બોપર નું જ એમ કે ને,
હમ,
એવ છે.
હું હાલલે બાકી,
બાકી હાલ અમારુર,
હા હા,
હું વરસાદ પાણી હુ કે શ,
હમ્મ એસવાય સ્ટાર્ટ થઈ ગયું?
હા હો એમાં થોડું થોડું ભણાવવાનું ચાલુ કર્યું છે, અત્યારે
એમ છે, બે વિષય આવતા હ ને
હા, બે છે કેમેસ્ટ્રી છે, ને ફિઝિક્સ છે, બે વિષ છે. અલગ બોટની છે,
એવું, તો ફિઝિક્સ માઇનરમાં એમને? હહ
એટલે ફિઝિક્સ નીકળી જાય ને હુ બેદી બ સારા મારું બે વિષય ના લેક્ચર અત્યારે તો આવે છે.
એક પ્રેક્ટિકલ
પ્રેક્ટિકલ તો તો ચાલું જ થયા,
એવું છે,
હા
ખાલી કેમેસીં લેક્ચર આવે છે, હમણાં ને બોટ ની ના ક્યારેક ક્યારેક એ ના હવે એવું હાલે જ છે.
એમ છે,
હા,
બોલ બાકી શાંતિ?
શાંતિ હો, તમારે શું હાલે લેક્ચર માં
અમારે બસ બે ત્રણ લેક્ચર આવે,
હા,
પછી અઠવાડિયામાં બે વાર પ્રેક્ટિકલ હોય,
એ એમ છે,
પ્રેક્ટિકલ પેલા જેવા છે, એટલે કંઈ અઘરા હે નહીં.
કરાવી દ કેનાય તમારે
હા, અમામાં તો શરૂુ થઈ ગયા પ્રેક્ટિકલ પૂરા થઈ ગયા.
એ એવું છે, કેમ કેમ પેલા જેમજ છે કે?
હમ્મ પેલા જે એમ જ છે, થોડુંક અલગ છે ઓલમ હું કે આપડે વોલ્યુમટ પ્રેક્ટિકલ આવતા ને
હા
ઈ નહી આવે આમાં
એમ છે નીકળી જાહે
હમ્મ આમાં પ્રોડક્ટ બનાવવાની ગમે આપણે ગમેઈ રીએક બારમા માં ખબર છે આમાંથી આ બનાવો
હ હ
ઈ વચ્ચે ને જેટલી રિએક્શનો આવતી હોય ને
હં હં
ઈ કરીને ઈપ્રોડક્ટ બનાવવાની
એવું છે
પ્રોડક્ટ બનાવવાની ને ઓલું તો બસ સેમ હતું એમ જ છે. આપ પીને શોધવાનું આજો એમને
એવુ છે ઓલાને ફિઝિક્સને ચાલુ થયા કે એનું
હા ફિઝિકસ ના શરૂ થઈ ગયા બે ત્રણ પૂરા થઈ ગયા.
એમ છે,
હમ્મ
એની પરીક્ષા તમારે નઈ હોય ને હજી કા
નાઈ નઈ એની પરીક્ષા ન હોય માઇનોર ને એમડીસી વાળા એમડીસી માં ફિઝિક્સ ન હોય પરી
એ એમ છે એટલે એની પરીક્ષા નથી તમારે એમ ને
હમ ખાલી કેમેંસી નું પેપર જ આઈ છે
એ એમ છે હારું ને તમારે નીકળી ગયું એક વિષય આ કશમાંથી
હા એક વિષય મા ફરી વાંચવાનું વરસાદ હું કે
વરસાદ જોય અત્રાણે તો વાદળા જે એવું શે હવારનું જરાં ફીલ આવી જાય હવારે
હ હ
બાકી તો કેટલા દીથી કઈ નતું
એવું છે
હા
હ ઇન્ટરનલ એક્ઝામ કઈ લે
ઇન્ટરનલ તો હું કે અમના પ્રેક્ટિકલ ને કઈ સારું નથી લા એટલે નઈ હોય બા ઓલે ફેરે કે તમારે હું કે લહેર હતી હા આખેલે તો પ્રેક્ટિકલએ ચાલુ નથી થયાં એટલે મને લાગેે છેલ્લે હહે હાવ પ્રેક્ટિક ઇટર્નલ ને પ્રેક્ટિકલ પક્ષા બે ભેગી હહે ને પહી યુનિવર્સિટીની હએ
હમ હમ
મોડી અ ભેગું થાહે કદાચ આાખેલે બધું
હ તે સ્કૂલ કઈ બાજુ ક્યરી
હ આપડે ઓલા બાજુ છે ટેસ્ટન છે
હા હા
ઈ સાઈડ હજ છે
એમ છે
હા
હા
અમારે ઇન્ટરનલ નુ કઈ કીધું
પછી કઈ કીધું નથી તો આવ્યે તય કેહે
એ એવું છે અમારે તો પ હું ક રૂમ બૂમ ને બધું ઓલું રીપેરિંગ હાલતું તો એ બધું થઈ ગયું ને
હ હા
ખાલે લેબ નુ બાકી શે લેબમાં નથી થયું ઈ એ સાલું છે
હ હા એટલે મોડા છે એમ ને
હા
હમ
ઓલા રૂમ નું તું થઈ ગયું લાાઈબ્રેરી મસ્તી ની થઈ ગય
એવું છે
હા ના બધા છોકરાઓ વાસવા જાય
હા હા
ના એસી જેવુંને બધું થઈ ગયું હે એસી નથી નખ પોઈન્ટ એ બધું નખાઈ ગયું પંખા કાશ વાળું ને રેડ વીઆઈપી ટાઈપ કરી નાખયું છે
હા હા કેટલી સંખ્યા કેટલી છે બીએસસી મા
બી એસી માં હ સાલી ચારસો ચારસો ની ઉપર અહે પોણી પાંચસો ને આજુબાજુમાં
એવું છે મેઝોર તો વધારે ચેમિસ્ટ્રી ના જ અહે
હા કેમેસ્ટ્રી ના શે છેી કેમેસ્ટ્રીમાં પછી ફિઝિક્સ વાળા ઓલા મેથેમેટ થિક્સ પછી ફિઝિકસને એમ છે તો વધારે કેમેસ્ટ્રી ના જ હોય
એવું છે હમ
આજ તો કેપ મા જવા નહોતું પણ કઈ પાછો કેપ કેન્સલ કર્યું હોય કેને ખબર
એમ છેમ કહી કહીને લે
ઈ તો ક તો કીધું ન એનએસસ નો કોક કેપ હતો એ હ સાહેબ કેતા થા કે તમને ક્યાં હું આવુ. પાછું કઈ કીધું નથી
હ હા.
એ તઈ જાવાનુ છે.
એ કેટલા દિવસના
અ હાતક દિવસ નું કેતાશે સૌદ થી એકવીસ તારીખ સુધી હતું પછી પા શું કઈ દેસાહેબ બે એક મેસેજ કર્યું પા પા કઈ મેસેજ નથી આયો
હા
એટલે રહી બાકી તાર જવાનું હતું
હમ એર કેધ આટ મારો
ઈયેઘર ર જોઈએ હવે હું કેમ પ્રેક્ટિકલ નહી ચાલુ થાય તો આવતા શનિ રવિ માં કેમ તો મે
હો હા
બાકી હું હાલે
બસ હા પ પ્રેક્ટિકલ એક્ઝામ રમી આવી યે
હા તો રૂમ ટૂમ ના જશે ને રમમાં જવા માંટે.
હા હા રૂમ ના હે બધા
એ આવે છે.
ક્રિકેટ રમવા જાતા
હા ઘડી જાય તો ટાઈમ પડે તો પાંચ વાગ્યા પછી
એમું કે કોલરશીપ ના ફોર્મ ચાલુ થઈ ગયા તમારી
હા બધી ને થઈ જાય ને હવે હજી પેરયુ તો નથી
એવું છે.
ડેટ બાકી એ ને કે પછ ભર દે હું
એ અમારે તો ચાલું કીધું સાહેબ બે ફોમ દઈ ગયા ઓનલાઈન ભરે ને ઈ કે બે તથી કમી વેબસાયટ ચાલુ થઈ જાય એમ કરતા
હમ કીધી સબમિટ કરવાનું કીતી કીધું
કરાવ તો બાવી તારીખ સુધી ન હતું એમ મારા મો હતું પછી એ બોલો ઓનલાઈન વાળાને ફોન કર્યો તો એક એક રસ્તા વાર ગણી
એમ છે.
હા
હા હા
એટલે હું કઈ જાતે તમને બાવીસ તારીખ નુ જ કીધું ઓલો ભાઈ કે રસ્તા ઘણી વાર છે એ કે નવ મામિના હુઘી છે જે ડીકે
હ એ તો નયા કોલેજ સમીકવાનું હોય ને
હા હા
એટલી એમ કેતા હ
હા એટલે એમ કે આપડે વેલારે દેવું પડે પછી સાહેબ બે કીધું આપડે પેલા દેવું પડે
હા હા
બે ઉપર આવાજે છે ખાલતી બાઈક એક વેબસાઇટ હમણાં ચાલુ નઈ થઈ હોય કે બે દી જાળવી જાવ પછી
હમ એમ તો મેં કઈ ટાય મેમારે થયું નહી
એ એવું છે.
હા
એમ છે બાકી હું હાલે
બસ શાંતિ
એ એવું છે હમણાં કદાચ ઓલા ના ફોર્મય ચાલુ થઈ જાયહે હા ઈ પરીક્ષા ના ફ્રી જશ એમની હા ઈ સાલુ થાય ઈમાં પાહ અઠવાડિયુ સાંજા કરવા દો
એમ છે હ હ
લાયબેરી માં તમારે લાઈબેરી છે કે
હા અમારે હે નાની હે પણ નાની છે.
એવું છે.
હવે એટલે એમાં એમાં વાંચવાન ન હોય પેલી બુક આપે તમને ઈ તમાર જી બુક જોતી હોય ઈ આપે ખાલી
એવું છે વાસવા નહી ખાલી લેબુ
ના હા નાની લાઈબ્રેરી હેને એટલે એટલે આમ હું કે વધી વધીને છે ને દસ પંદર જણા વાસીહકે એમ હમ્મ બાકી તો બૂકો આપી
એ મોસ્ત તો બધા બુક લઈને આવતા રિયા એમને
હમ્મ પછી અઠવાડિયા પછી આપ દેવાની
એવું કોઈ બી ગ્યા કે લેવા બુટી માં
હું તો કોઈ દી નથી ગ્યો કોઈ વખત કેમેસ્ટ્રીની બુક પડી હોય તો એમાંથી લખવા હાટુ લઈ આવી
એવું છે અમા અમી ફેમસ
બાકી ગેમ તો કોઈ દી નથી જાતા
એ અમિતભાઈ એમ જ કરીએ કેમિસ્ટ્રી નું વધાર કેમિસ્ટ્રીનું બોટ ની તો ફોન માંથી ગોત લે કેમિસ્ટ્રી નું બુક માં જ લખવું પડે બાકી સાહેબુ છે ને ઈ એ પાછા એમ કે કે તમે ફોન માંથી જ લખો એટલે અમે લઈ આવીએ બુક બુક
હ હ
અત્યારે તો આ છે સેમની તો લાઈબેરીમાં તો કોઈ જાન નથી પણ હું કાઈ બારિ મળી જાય તો એ સોમવારે સ્ટુડન્ટ કરીને દુકાન છે ને
હ હ
ના મળી જાય તો હું કઈ હસતા એના એક દી પૂછવા ગ્યા તા એ આયવું નથી કે આવી ગી પૂરી થધી, પેલા પેલા લઈ લીધું હોય ને, બધાએ.
પોલીસ થઈ ગઈ ન
હા હા તે કે હવે પાછી બે તન દીમાં આવે બે તન દી કઈ થાય ઈ કોને ખબર ઇને
હ હ
વાસ કેલા આટો મારું પા
એવું છે હા તો આટો મારિ આઈ બુક મડી જાય તો હારું
હમ્મ એમજ ને લે શાક ભણાવતા આપડા વધારે પેગા લખી આવ એમાં પીક કરવા થાય લખવા થાય
હા ઇજ ને
તો વાસવા ટાણે હમવુ પડે કારણકે
હમ્મ પેલી વાર બુક નીકળી બાકી બુકો નીકળતી
હા એમાં હું કે બે બુકો છે.
બાકી તો હે ને પી. ડી. એફ. ઓ ને એમ એમ જ બનાવતાં એને દર વર્ ને સિલે સીલેબસ છે ને બદલી દઈ નીકળી જાય કો એડ થઈ જાય કો ટોપીક એડ થઈ જાય એટલે હેને બૂક કોઈ દ યારું કેવા.
હએ હ એવું છે કે જે બુક છે ને બે બુક આવે કકા મેજર ફાઈવ ને મેજર સિક્સ બેમાં બે બુક લઈ લેનેમ આખા સિફ્ટરીમાં આવી જાય
એવું છે
હા પણ હું કઈ વધારે છે ને શેક્ટર રાખેલ એટલે બે બક મારો હા ચોદ ની માથે ગપ છેર
હ હ
રિએક્શન નુ છે વધારે તો
હા
રિએક્શન બનાવટ ને એની પાસે ક્રિયા પ્રક્રિયાને બધું બનાવટ ઉદાહરણ ને ઈજ છે નેમિંગ નેમિંગ રએ ને આપડે બારમાં હોય ને એવીતે
હા એ તોઈ ને બારમા માં રિપીટ આવવા છે
હા શું કઈ બાર માં આપે ગુજરાતીમાં અથવા આમાં અંગ્રેજી માં કેટલો ફરક છે
હમ્મ
હમ
હા બસ શાંતિ હાલ તો હૂ કે જુનાગઢ બાજુ આવી તો તને ફોન ફોન કાડિયું
હાલે